કેમ છો
બસ બસ મજામાં તમે કેમ છો બેન
બસ એકદમ ફાઇન
શું ચાલે છે. શાંતિ છે.
બસ શાંતિ છે વર સાદ પડે એટલે તો હવે ગમે થોડું
હા પેલા તો કેટલી ગરમી હતી કેટલો બફ
હા નય ગરમી તો આજે બી છે પણ એજ છે. કે થોડું ગમે છે આમ પવન ઠંડો ચાલે છે આજે જ દરિયા કિનારે જઈને આવ્યા તો એટલું આમ ગયમું અમને
હા કે ઠંડક લા
હા પવન ઠંડો ચાલે છે બસ એ જે કોલું પ્લસ પોઈન્ટ
અમે પણ કોઈ વાર કંટાળી જઈએ ને તો દરિયા કિનારે જ જઈએ પછી ત્યાં છોકરાઓ પોતે રમવાની ફૂટબોલ ક્રિકેટ ને એવું બધું રમવાની ગેમ લઈ લે એટલે અમે બેસીને પવન ખાયે ને છોકરાઓ છે ને બેસીને અ ત્યાં ગળ જોઈ અમે એ લોકો મસ્ત રમે
હા એ છે. એટલે ત્યાં રમવાનું ગમે જ દરિયા કિનારે આપડે પણ સવારના ટાઈમ પર તમે જાઓ એટલા બધા લોકો ત્યાં યોગા કરે કોઈ મેડિટેશન કરે એટલે દરિયા કિનારેનો માહોલ જ અલગ જ હોય તમે સનસેટના ટાઈમ પર જાઓ કે સનરાઈઝ ના ટાઈમ પર જાઓ એટલું ગમે ત્યાં બેસ સવાનું.
હા અમે તો ગમે તે ટાઈમી છીએ પણ અને દરયે બેસવાનું બોવ જ ગમે
હા એ તો છે હમણાં તો વરસાદમાં તો હજી ગમશે
હ સાચી વાત છે વરસાદની સીઝન એટલે તો વધારે
હા જે દિવસે ભરતી આવે ત્યારે જ અમે લોકો તો હું ને મારા હસબેન્ડ તો સ્પેશિયલ જઈએ. જે મોટા મોટા વેવસ આવે એ એન્જોય કરવા તો પેલા ભાગીએ.
અરે એ વા એ મજ પણ જોવાની કઈ અલગ જ મજા છે.
હા અને સ્પેશિયલ અગર એ દિવસે સન્ડે હોય ને પછી તો ઘરે આવવાનું નામ જ નહી લઈએ. ત્યાં બેસીએ ભીના થઈયે પછી મસ ભજીયા ખાાવ અડધો દિવસ તો એજ કપડામાં પાસ થઈ જાય પછી ઘરે આવીને નાહી ધોઈને સુઈ જાવ. આજ કઢ અને એટલું ગમે લાઈફ ન મને સૌથી વધારે આ શેડ્યુલ ગમે દરયે જાઓ અડધો દિવસ એમ જ પાસ કરો વરસાદમાં
નહી નહી સાચી વાત. છે આપડે અહિયાં વલસાડમાં છે એટલે આપણને લાભ મળે છે તો આપડે જઈ શકીએ. કે જે બાકી બધા જે દૂર દૂર લોકો રેતા હોય તે લોકો ને તો આવી મજા કઈ મળી જ ના શકે કે આવી રીતે જાઓ ને કરો. ને બીજે ટ આપણને એ પણ છે કે આપણે દરિય જઈએ એટલે આપડ મન પણ એકદમ સ્વસ્થ ફ્રેશ થઈ જાય અને ખુલ્લી હવા પણ મળે.
હેલો.
તો કામ હોયને. એ પણ આપણેે બહુ સારી રીતે કરી
હ હલો.
હા બોલો બોલો.
હા મને લાગ્યું મારો અવાજ નથી આવતો.
નહી નહી ચાલુ છે ચાલુ છે.
હા એજ અરે અમારા જ અડધા રિલેટિવ છે ને મધ્યપ્રદેશ થી જ તો એ લોકો જે અહં પહેલી વાર આવ્યા ને એમને ખબર પડી કે અમારા ઘર થી આટલું નજદીક છે દરિયો તો ગાંડા એટલે દિવસમાં ત્રણ ત્રણ વાર ચાલો આપડે દરિયે જઈએ. ચાલો આપણે દરયે જોઈએ એ લોકોએ તો દરિયો જોયો જ નહીં મળે. મધ્યપ્રદેશ માં તો નદી દરિયો તો છે જ નહી અને એ લોકો સ્પેશિયલ વરસમાં એક વાર દરિયો જોવા માટે મુંબઈ જતા હતા ત્યાંનું ઓલું ફેમસ જૂ છોપાર્ટ લોકો ને ક્રેઝ છે. દરિયો એટલે બોમ્બે માં તો છે જ પણ જયારે એ લોકોને ખબર પેડી કે મારા ઘરના નજદીક પણ આટલા નજદીક દરિયો છે તો દિવસમાં ત્રણ ત્રણ વાર ખેંચી ને લઈ ગયા ચાલો ચાલો દરિય જવાના. એ લોકોને એટલું ક્રેઝ છે દરિયાનું ને આપણા બાજુમાં છે તો આપણને ખાલી સીઝનલ ક્રેઝ છે કે આમ વરસાદમાં ગમે વિન્ટરમાં આપણને ગમે ગરમીમાં નહી ગમે તો આપણને ક્રેઝ આપણને કે ને એનું ઓલું જ નથી વેલ્યુ જ નથી એ વસ્તુ
એકચુઅલમાં એવું થયેલું કે હું પણ જયારે મેરેજ કરીને આવેલી હતી ને ત્યારે પણ મને પણ એકદમ ગાણ પણ હતું દરિયાનું કે હા ચાલો દરયે દરિયે દરયે એમ કરીને પણ જેમ જેમ લગ્ન ના વર્ષો શ થતા ગયા ને એમે મારો પણ ક્રેઝ ઓછો થતો ગયો. કે હા ઠીક છે, શું જવાનું શું ઠીક છે, પણ જયારે આપણા ઘરે કોઈ મહેમાન આવે ને ને પછી એમ કે ને ચાલો દરય તો મને એમ કે મને એવું લાગે કે શું ગાડા ની જેમાં લોકો દરિયો દરિયો કરતા છે, પણ એચુઅલમાં પછી મને એવું લાગ્યું કે આપડે અહં રેતા છે, ને એટલે આપણને વેલ્યુ નથી પણ જે લોકો બાર થી આવતા હોય ને તે લોકોને માટે તો એટલું બધું છે, ને કે તિથલ ન દરિયો એટલે આ હા હા. શું વાત છે, એમ. અ એટલો બધો ક્રેઝ એ લોકોમાં આવી જાય છે, એમ.
હમણાં તો આપડા. ગવર્મેન્ટે પણ તિથલને સારો એવો ડેવલપ કર્યો છે. આ સમર વેકેશનમાં રાતના પણ પબ્લિક એક એક બે બે વાગ્યા સુધી દરિયા પર બેસે છે, બચ્ચાઓને લઈને લાઈબ્રેરી જેવું બુક શેલ્ફ. ત્યાં નાખખ્યું છે. પછી નાના બચ્ચા આવ કાર અને બાઈક એ બધું છે, રાતના રાતના બીચ પર તમે ક્રિકેટ રમો એટલી ફન લટિંગ કરી ની વ્યવસ્થા રાખ કે દીદી છે. એલે આ તે ડેવલપ સારું કર્યું છે, આટલા વર્ષમાં આ વર્ષે હું પણ રાતના ગઈ છું કે નહી નાઈટ લાઈફ છે, આપણને દરિયાની. બાકી તો આટલા વર્ષ. સુધી તો કઈ ડેવલપ થતું જ નહી આપ
કઈ જ નહી હું જયારે પરણીને આવલી ને ત્યારે દરિે જવું હોય ને તો એવું કેતા કે સાડા આઠ નવ નવ પછી તો આપડે ઘરે જ આવી જવું પડે ત્યાં નહી રોકાવાય એમ. તો એક દિવસ જ જે વાત છે, કે એમને બહુ કંટાળો આવતો તો ઊંઘ નથી આવતી ને બહુ સરસ પવન હતો. તો તમે કીધુંને કે રાત્રે એટલે ઠંડો પવન જોવા માટે અમે જઈ ગયા તો હું ને મારા હસબન્ડ પણ ગયા અનેને ત્યાં જઈને જોયું તો અમે એકદમ શોખ રહી ગયા કે એટલી બધી પબ્લિક એટલી બધી પબ્લિક અને એ બધી પબ્લિક ના માટે એટલી સરસ બધી વ્યવસ્થા લાઈટ ટિંગ એટલી બધી પછી તમે એક શું કેહેવાય કે ઓર્કેસ્ટ્રા એક ચાલતી થી. ભાઈ એટલા સરસ સરસ ગીતો ગાતા તો એટલી બધી મજા આવી ગઈ અમને એટલી બધી મજા આવી ગઈ ને કે ન શું વાત કેમ શું વાત છે, આપડે સ્વર્ગમાં આવી
જામપુર એ પણ એટલો ફાાઈન ગવર્મેન્ટ કરી નાખ એટલે તમે ત્યાં ખાલી જઈને બેસો ને તમને આટલું ગમશે બઉ જ ફાાઈન કર્યું છે ત્યાં તો આખું કેને ઓલું ત્યાંનું તો ઇન્ટીરિયર પણ બહુ ફાાઈન કર્યું છે અને રાતના તો બધી મોટી મોટી જે હોટલ્સ છે આજુબાજુ એની આખી ડી જેે લાાઈટ ત્યાં રોડ પર અને પાથ પર પડે છે અને મને એક વસ્તુ ત્યાં ક જે નમો પા્ક ચાલુ કર્યું છે કે જ્યાં કોઈ વ લ નથી જવાનું ત્યાં તમને તમારા ટાટિયા ટપે જ કરવાનું છે એ છે ને કઈ દોઢ થી ત્રણ કિલોમીટર નો રૂટ છે. ત્યાં ઓનલી સાયકલ અને તમે ચાલીને જાઓ ત્યાં કોઈ પેટ્રોલ વેહકલ એક પણ અલાઉડ નથી એ વસ્તુ તમે જશો ને ત્યાં એટલું તમને ગમશે અમે લોકો આ જ વીકેન્ડ ગયા હતા એટલે આખો ગ્રુપ ગયા હતા અમારા કઝિન લોકો પણ અમે એટલું એન્જોય કર્યું ત્યાં કો વેહીકલ જ નહીં આવે અને બધા તમને વોક કરતા જ દેખાય ઓની સાયકલ ચલાવતા દેખાય. ખાય તમને તમને એટલું ગમશે ને એ જશો તો. એટલે આ બધી વસ્તુ છે ને આજ સુધી ફોરેનમાં હતા. કે બીચ પર વેહીકલ અલાઉ નથી તમે પાર્કિંગ આપી દે એ લોકો સાઈડમાં અને પછી તમને લું એરિયા તો કમ્પલસરી ચાલીને કે સાયકલ તમે લઈ લો. ત્યાં અને એજ કમ્પલસરી એવું જ હતું તો એ દમનમાં સ્ટાર્ટ થયું છે તમને એટલું ગમશે અને મેન તો એ લોકો મેન્ટેન એટલું ફાઈન રાખ્યું છે
અરે વાહ મેં તો આ પહેલી વાર સાંભળ્યું આટલી સરસ વસ્તુ એ લોકોએ કરી છે.
હા નમો પાત નામ આ તજું નમો પા
એ કઈ બાજુ છે ભીમપોર.
નઈ નહી આપડે આ દેવકા સાઈડ છે.
છેને.
હા બહુ ફાઇન છે નમો પાત નું એટલું ફાાઈન બોર્ડ પણ બનાવ્યું છે લાાઈટિંગ વાળું અને પછી ત્યાં એટલે તમને એટમોસફિર એટલું ગમશે કારણ કે કોઈ ગાડીમાં નથી કોઈ હોર્ન ની અવાજ નથી કોઈ ગાડી ચલવાનો ન્યુસન્સ નથી. ત્યાં તમને એટલું બધા ચાલતા દેખાય અને ત્યાં તો જેમ બધા સાદડી પાથળીને બેસી જાય એટલું ફાાઈન એટલે આ બધું છે ને અ બહુ નાના હતા. ને એટલે હું બોમ્બેમાં રે. તો હમે લોકો મહિનામાં એક એકાદ વાર જુ બીજ જતા હતા. અને ત્યાં આમ ઘરેથી આખું ડબ્બા વબ્બા પેક સાદડી કારણ કે પેલા આટલું રેસ્ટોરન્ટ નું ક્રેઝ તો હત જ નહી જયારે અમે નાના હતા તો ઘરેથી બધા બધા ડબ્બા પાાટી કરીને સાદડી પીલો અને બધું લઈને અમે લોકો જતા હતા એ આખું મેં આ વખતે દમનમાં જોયું અને મને એટલું કઈ એ વસ્તુ મે પોતે ડબ્બા પાઠી હ મે લોકો કો પચીસ લોકો કહ હતા અને અમે લોકો બધા બધા ત્યાં ડબ્બા લઈને ગયા પોતાના ઘરમાંથી કઈ કઈ બનાવીને અને નાના થી લઈને મોટા એટલે અમારા એ ગ્રુપમાં સિક્ ફાઈવ યર્સ સેવી યર્સ થી લઈને દોઢ વર્ષ ન બચ્ચો- એટલા આ બધા જ એજ ગ્રુપ ના હતા. એને બધા બધા એટલું એન્જોય કર્યું. બહુ જલસા કરી રહલું છે અમે લોકોએ
સાચ ભાઈ ગ્યું છે
હા અમારા એટલે છે અહિયાં આખું ફેમિલી જ છે કઝિન લોકોનું બધા બધા ભાઈ ભાભી એમના બચ્ચા એમના પેરેન્ટ્સ આવી રીતે બધા ગયા હતાપતા અને એવું હતું કે એકદમ સ ઓન ઓફ સડન પ્લાન બનું ચાર વાગે કીધું કે સાડા પાંચ વાગે બધા નીકળી ઓકે બધાનું હા એવું એક પણ જણાય નાની પાયડી બહૂ હા અને સેટરડે હતું કોઈને કામ પણ નહીત. પણ આ વસ્તુ તો મેં પહેલી વાર જોયું કે નમો પાત નું હા ઇનોગ્રેશન થયું હતું એ મેં વચ્ચે ન્યુઝમાં જોયું હતું પણ એકચુઅલમાં ત્યાં જઈને આપણને કેવું ફીલ થાય તો તમે જશો તો જ સમય
હા હા એ તો તમે ગમે તું એક્સપ્લેન કરો પણ જ્યાં સુધી અનુભવ નહી કરીએ ત્યાં સુધી આપને ફીલ ના થાય એ વાત સાચી છે આપડે ગમે તું એન કરીએ પણ જ્યાં સુધી રિયાલિટી કે કેવી છે તે નહી જોઈએ ત્યાં સુધી ક આવી જ ન શકે એમ અ ચોક્કસ હું જઈશ તો ચોક્કસ જ જોઈશ ભાઈ આ કેવી રીતે છેને કે કરવામાં આવેલું છે અ બીજું કે અ તેની આજુબાજુ શોપિંગ એવું બધું છે કે નથી
ના ના ના ના શોપિંગ ને એવું બધું ત્યાં નહી કરો એજ સારું એટલી વધારે કઈ ઓલું પડશે ઓલું જે આવે ને શેલ સીપ સીપ જે કે સીપ માંથી બનેલી બધી આર્ટિકલ્ ત્યાં મળે એ વસ્તુ તમે લાવો બાકી તો એટલું કઈ છે નહી ક્લોથ ને એ બધ નું નહી
ઓકે ઓકે ઠીક છે તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ થયો આપડે કોઈ ટોપિક પર પાછી વાત કરશું આવજો
પાકુ આવજો